હા, અવાજ બરાબર આવે છે ને? તું કેવી છે, ઘણા દિવસ પછી વાત થઈ રહી છે ને.
એટલું વ્યસ્ત થઈ ગયું છે, કે સમય જ નથી મળતો આજે ખાસ કરીને મેં વિચાર્યું કે તારી સાથે લાંબી વાત કરવી છે.
બહુ સારું કર્યું. મને પણ વાત કરવાની ઈચ્છા તો હતી. ખાસ કરીને આજકાલ શિક્ષાના વિષય પર બહુ વિચાર આવે છે.
હા સાચું છે. આજે શિક્ષણ પ્રણાલી કેટલી બદલાઈ ગઈ છે. આપના સમય અને આજના વિદ્યાર્થીઓ ના સમય વચ્ચે બહુ મોટો ફરક છે.
એકદમ સાચું, પહેલા તો શાળામાં શિક્ષક નો ખુબ માન રાખવામાં આવતુ. વિદ્યાર્થીઓ ખુબ જ સ્થિત બંધ હતા. હવે થોડો બદલાવ આવી ગયો છે.
હા, હવે વિદ્યાર્થીઓ વધુ ટેકનોલોજી તરફ આકર્ષિત છે. મોબાઈલ, કોમ્પ્યુટર અને અન્ય સાધનો ના કારણે અભ્યાસ કરવાની રીત બદલાઈ ગઈ છે.
હા મને પણ લાગે છે, કે ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો વિદ્યાર્થી માટે ખૂબ લાભદાયક બની શકે છે.
બરાબર કહ્યું, ઓનલાઈન અબ વિધાર્થી વિદ્યાર્થીઓના ઘરે બેઠા પણ જ્ઞાન મળી શકે છે, પરંતુ બીજી બાજુ ધ્યાન ભંગ થવાની શક્યતા પણ વધારે છે.
હા ખાસ કરીને નાના બાળકો માટે તેઓ મુંબઈમાં અભ્યાસ કરતા કરતા, રમતોમાં વધુ સમય વિતાવે છે.
સાચું છે, શાળાનું વાતાવરણ પણ મહત્વપૂર્ણ છે. મિત્રો સાથે બેસીને અભ્યાસ કરવાથી સમય વધુ સારી રીતે થાય છે.
અને શિક્ષક સાથે સીધી વાતચીત કરવાથી પણ ઘણી બાબતો સરળ બની જાય છે.
તને યાદ છે, આપણા સમયમાં શિક્ષકો કેટલા કડક હતા.
હા, પરંતુ તેમની કડકાઈમાં પણ પ્રેમ હતો તે વિદ્યાર્થીને સાચા માર્ગે દોરાવા માંગતા હતા.
આજકાલ શિક્ષકો પણ પ્રયત્ન કરે છે, પરંતુ વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવું થોડું મુશ્કેલ બની ગયું છે. ઓય ઉભી રે તારા અવાજમાં બો ધીરે ધીરે આવતા હતા. તારો અવાજ આમાં બો ધીરો હતા એટલે મેં કટ કરલા.